હા હું બી મજામાં. તમે બોલો શું કરો છો?
બસ ચાય નું ટાઈમ થયું એટલે હવે ચાય પછી રસોઈ જમવાનું. કામ તો આખો દિવસ ચાલ્યા જ કરે છે.
અચ્છા અચ્છા એમ સારું કઈ નહીં ઓર કેવી રીતે યાદ બસ બંને જણા હેરાન કરતા હતા તો આજે રજા ને
હા રવિવાર એટલે આજે એવું જ થાય મારે હમ મારે આજે આખો દાડો એવો છે બસ આજે એમ સવારે તો મોટો કેતો તો મમ્મી નથી કરેથી તું સારું જમવાની રજા એક વાગે પેલા આવ્યો પછી બે વાગે બીજી આ એટલે ત્રણ વખત તો જમવાનું બનાય્યું.
લો તો આવું જ થાય છોકરાઓ ઘરે હોય ને તો આખો દિવસ રસોડામાં જ જતો
હા નહી તો સવારે બંને ટી ટીફીન લઈને જતા રે એટલે રસોડાની તો રજા જ હોય છે.
હા એજ ના મન તો આંબી મન તો સન્ડે આવે ને તો મનથી તો આવું થાય કે બસ બંને જણા હેરાન મૂકી કરશે મને હવે એક મિનિટ ની બેસવા દેતા ઘરે આમ બસ કઈ ના કઈ કર્યા રાખ ખો ઉપરથી પછી આમનું હા એજ ના એટલે કંટાળી જવાય ચાલ સોમવાર કાલે આવશે ને એટલે
હા ચાલું દિવસ વધારે ગમે
હા એજ હા એજ તમે બોલો કેવી યાદ કર્યું
મેં તમને પૂછવા કર્યું હતું કે મારે એક કીટી પાર્ટી અરેન્જ કરવાની હતી. તો મને થોડું આઈડિયા જોઈએ મે કદી અરેન્જ નથી કરી તો એમાં તમે એક મેં તમારે જોયું હતું એટલે મારી ફસ્ટ છે ફસ્ટ છે.
કે એટલે જ હું તો ખેર અમારી મતલબ ફ્રેન્ડ સર્કલ સારું ન હત એ તો શું અમે તો નાખ્યા રાખી ખીએ કે
હા મેં તમારા સ્ટેટસ જોયા હતા એટલે મેં કીધું કેવી રીતે અરેન્જ કરો છો બધું નુ નાસ્તો સ્નેક્સ ને પછી કઈ ગેમ વગેરે હોય બી
કઈ નઈ આપડે રાખીએ તમારે એ કોહ ને તમે મતલબ કયા મહિનામાં છે તમારી આ જુલાઈ માં છે કે ઓગસ્ટમાં
મારે ઓગ અગસ્ત ના ફર્સ્ટ વીકમાં છે.
ઓકે ઓકે તો તો શું તમારે છે ને એક થીમ આવું બી રાખી શકો એમાં છે ને ઈન ડિ પેન્ડન્સ ડે આવે ને તો એનો પર થીમ રાખી શકો તમે ઈન્ડિયા ને લઈને કઈ મતલબ કે કઈ થીમ એ કલર્સ વગેરેને લઈ લેજો જેમ કે તિરંગાનું કલર કોઈ પહેરવાનું એવું કઈક હા એવું કઈક લઈ લો પછી કા તો ટેટો વગેરે બી ચાલે છે ને ઇન્ડિયા
હા હા ઇન્ડિયાના ટેટુ ચાલે અને હવે તો દુપટ્ટા પણ આવે છે.
હા એ ઇન્ડિયા નુ કોઈ બી મતલબ કે જેને જેવી રીતે કમ્ફર્ટેબલ રે મતલબ કમ આપ આપણે એવું ને કમ્પલસરી નહી કરતા કે ભાઈ કોઈ ના બી પરચેસ કરી શકે. તો એમલા એમની રીતે કે ભાઈ તમે ડ્રેસ કોડ કાતો રાખી લો કાતો ત્રિરંગા નુ કોઈ બી એક કલર પહેરી લો અને ટે ટેટુ લગાડ લો ટેટુ તો આંબી પાંચ દસ રૂપિયાનું મળી આવે
હા એ સાચુ
હા એના પછી બેંગલ્સ ભી આજકાલ આવે છે એમ તિરંગાવાડી ઓરેન્જ વ્હાઈટ ગ્રીન હા એજ રિબન આવે ને બહુ બધું આવે તો તમે ડ્રેસ કોડ તો આવો રાખી શકો છો તિરંગાને લઈને હા અને હા એ થીમ રાખી લો અને પછી ખાવામાં બી કુછ તમ તમે કઈક એવું કરી શકો છો. જેમ કે ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન કલરનો થીમ રાખીને ફૂડ કંઈક બનાવી શ
હા જેમ કે આપણે ઢોકળા બનાવીએ તો સફેદ ઢોકળા બને છે ને ગ્રીન ચટણી નાખીને બનાવીએ એટલે લીલા બની જાય છે અને એને
અને ઉપર થોડુંક ઓરેન્જ કરવા માટે ને ફૂડ કલર ઓ
ફૂડ કલર ઓરેન્જ કરીએ એટલે થઈ શકે હા મતલબ
તો તમને એવી રીતે બી એ બી એનો બી કોમ્બિનેશન તમારે સાથે થઈ જશે.
કો.
તો તમારું ના એ થઈ જશે પ્રોપર.
આ આખું અમારો ઇન્ડિપેન્ડન્સનું જ થઈ જશે કોમ્બો.
હા એના અને પછી શું કેહવાય આમ તો તીજ બી આવે છે જો તમને તીજને લઈને કરવાનું તો ગ્રીન થીમ રાખી લો.
હમ્મ, ગ્રીન તો અમારે આપ આપણે ગુજરાતીઓમાં તો ગ્રીન ઓછું પહેરે છે એટલે આપણે લાલ વધારે. કે છે એટલે લાલ થીમ મૂકી શકીએ હમ્મ.
કે લીલું જેવું મતલબ કે ન આ અ હા.
બયાન ગુજરાતીઓમાં કેવું કેય કે લીલું નઈ પહેરે.
અચ્છા એવું! અમારા તો આ મારે એક બે પડોશી છે ને પણ એ તો ગ્રીન જ પહેરયુ એવું કે કે ભઈ આ તીજ છે ને તો તો બ બ બાકી બધાંનું અલગ-અલગ કેમને કાસ્ટના પ્રમાણે કલ્ચર હોય એટલે હા એજ. ચૌપટ. જી અમે તો કંઈક વધારે નઈ મતલબ કે તમારે જેવું હોય ને આમ રાઈટ તો બધા જ જોડે હશે તમારે. ફ્રેન્ડ સર્કલમાં કા તો તમે તીજને લઈને કરી લો તો તીજને લઈને કરી લો પછી તમે આપડે તંબોળા જે રા માળીને એમાં બી તમે થીમ લઈ શકો છો તીજની. પછી એમાં તમે જેમ કે આપડે નંબર્સ સ હાઉસ ટિકિટ બનાવી લેજો એમાં હાઉસ ટિકિટમાં શું કે એમાં જેમ કે ક્લાઉડ્સ બનાવી લીધાં, રેઈન બનાઈ લીધું પછી અંબરેલા બનાઈ લીધું. અને તીજના એ હિંચકા બનાઈ લીધાં એવાં પછી એના આ આ આજુબાજુના નંબર લખી લો તમે. અ આડાઆવળા નંબર લખી લો કોઈ બી અ બધી ચિઠ્ઠીઓમાં અલગ-અલગ હોય એવી રીતે. અને તમે પછી એ ગેમ રમાડી શ શકો છો ભઈ ભઈ ક્લાઉડસને કાપ્યો તો સાવન સાવન પરથી કોઈ ગીત શ અ કોઈ ગીત ગાશે કે બીજ સાવન આયા આયા હે. કોઈ બી સાવનને લઈને કોઈ પણ હા રેન્ડમલી હા.
ગીત ગાવાનું રહેશે આપણને.
એવું પછી આપડે શું કેવાય જેમ કે પછી અ બારિશ તો બારીશ પરથી કોઈ વરસાદ ઉપરથી ગીત ગઈ લેશે કે એ હમ્મ બારિશને લઈને રેન્ડમલી કોઈ ગીત ગાઈ લેશે પછી આપડે કોઈ એવું લઈ લો અ શુ કેવાય પછી મોર તો મોરનો લઈને લઈ લઈએ કોઈ ગીત. મ મ પછી આયવુ મતલબ તમને હા તો એ
પરથી થઈ જાય એટલે ગીત આપણે યાદમાં રાખીને
હા એજ રેન્ડમલી તો એ તમારું થોડું શું ને એન્ટરટેન બી થઈ જશે. અને મતલબ બધાં ઈન્જોય બી કરી લેશે એવી રીતે.
અને હમણાં આ ગિફ્ટ વાળું ટ્રેન્ડિંગમાં ચાલે છે સક્સેસ જાય છે, એ એક ગ્રુપ કીટી પાર્ટી કેમકે અમારી કીટી હમણાં જ બની છે સાચું કઉ તો તમને અને નવી સોસાયટીમાં રેવા આઈ એટલે તો હું વિચારતી હતી કે સક્સેસ જાય છે. તમારે કરેલું છે કીટીમા? ખબર છે આપણે વીસ હજાર આમા બ બતાવે છે, કે બધા લિપસ્ટિક લઈ આવે તો ચાર જણાની લિપસ્ટિક એક એક ઉપાડી લે છે, એ
હા અમે તો જો એવું ના અમે અમેને પંચુઅલિટી નાખીએ છીએ એમાં ના અમે દર વખતે અલગ અલગ ગિફ્ટ રાખીએ છીએ તો તો એમાં અમે શું કે જેમ કે જેનીગ જેની કીટી હોય ને અમે એને જ કહીએ છીએ કે તું લઈ આય એટલે દર વખતે જેની કિટટી આવશે ને તો એ જ બધાને ગિફ્ટ લઈ આવે અને અમે એક ના મતલબ કે અનમલું બોક્સમાં નાખી નાખી દઈએ પછી બોક્સની અંદર હાથ નાખીને જેને જે ગિફ્ટ મળે હા, એ, એ, લઈ લો બસ અમે તો હા, હા, એજ ના હા એજ અને હા મજે આઈ ગયું એને એ લેવું જ પડે
હા, નહી તો ઘણી વખત થાય છે, એ કે આને સારું કલર આપ્યું મને ના આપ્યું એની વધારે ખાસ છે
છે, અને પાછી જો દેખાતું હશે તો એ પોત પોતાનું પસંદ થી લોકો ઉપાડી લેશે પછી જે છેલ્લે રહી જશે એ કેહેશે મને તો આવું આવી ગયું મને પેલી હા, મને પહેલે ચાન્સ આપવી હતી આમ, તેમ, તો એટલે છે, ને અમે તો અન બોક્સ એવું અનકવર્ડતલબ કવર્ડ આખું રાખી છે, અનકવર્ડ ની હતું જેથી ના મતલબ કોઈને દેખાય ની અંદર શું છે, શું નથી
હા, અંદર હાથને અને આપણે કેટલી પણ સરસ ભઈ પ્રાઇસ બધાની એક હોય ગિફ્ટ કે કોઈ પણ ક્યાંય ને ક્યાંક કલર કોમ્બિનેશનમાં ફરક આવી જ જાય છે ભલે પર્સ લઈએ ને તો આપણે તો આપણા હિસાબે બધા સારા જ લઈએ છીએ
હા એજ, પણ થોડુંક કોઈને ડિઝાઇન થોડુંક અલગ લાગી જાય, કોઈકને કઈક કલર વલર એવું થઈ જ જાય એટલે છે, ન હું તો એવું જ રાખું છું અમારે મતલબ અમે પેલેથી ડિસાાઈડ કરેલું છે અને જો જમવામાં બી અમે શું પહેલેથી ડિસાઈડ કરેલું છે કે જેમ કે અમે આઈએન તો સૌથી પહેલા થોડું સ્ટાર્ટર રાખો એક બે સ્ટાર્ટર રાખો એના પી પછી, આપડે શું કેવાય જો ગરમી હોય તો ડ્રિંક્સ સાથે રાખવાની અને જો ઠંડી હોય તો આપડે હા ગરમમાં કઈક સૂપ રાખી લો, અહીયા ચાય કઈક જે તમને ગમે કોફી
હા, મતલબ નૂન નું ટાઈમ હોય જે હિસાબે ટાઈમ હોય એનું
હા, અને પછી પછી જો આપણે ઇવનિંગ ટાઈમ રાખ્યો છે, તો સ્નેક્સમાં થોડુંક હેવી સ્નેક્સ રાખી લેવાનો અને જો નુન મતલબ કે આફ્ટર ટ્વેલ ઓ ક્લોક આપડે રાખીએ તો આપડે શું કેહેવાય એમાં થોડુંક હેવી લંચ જેવું રાખી લેવાનું
હમ્મ
તો શું કેવાય આપણે મતલ એક બે હમણાં ગયા વખતે શું અમારી કીટી હતી ન તો એક બે જણાએ શું કર્યું બસ ચાય, સમોસા રાખીને પતી ગયું
હા, એટલે પછી ઘરે ગયા એટલે એ ભૂખ્યા જ ગયા જમવાનું ટાઈમ નીકળી જાય બાર થી ત્રણ માં કીટી હોય પછી જમવાનું ટાઈમ નીકળી જાય એટલે ભૂખ ની ભૂખે લાગતી રહેે
તો એ ના પછી બધા એ જમ પછી ચલો એને સામે તો એને કઈ ના કીધું પણ નીકળ્યા પછી બધા કેવા લાગે કે જો અમે તો આટલું બધું રાખતાં તા તો એને મતલબ કે ખાલી પડે ચા ને સમોસામાં પતાઈ દીધું લો. કે આવું થોડા ચાલે કારણ કે કન્ટ્રિબ્યુશન અમે તો શું કેહેવાય જેમ કે ટી મારી અમારી હતી ચાર હજાર ની કિટ્ટી હતી, દર મહિને નાખવા ચાર હજાર અને ઉપર થી અમે બસો રૂપિયા અલગ આપતા તા કન્ટ્રિબ્યુશન એ બધાને આપવાના તો હવે એ બસ સો રૂપિયામાં તો કઈ સમ ચાય સમોસા તો ના અમ મતલબ એ તેના હ એ રીતના તો અમે એક તો કહીએ બી બસો બસો તમે દસ જણાના બી ભેગા કરો તો બે હજાર તો આમ જ થઈ જાય, હા તો બે હજારમાં તો આ એ બધું તો પછી લઈ ગઈ એ એને જ લઈ લીધા. પૈયા પૈસા તો પછી એટલે આ વખતે તો રૂ હા. એ બે જણા જવારા કીટીમાં હતા, આ વખતે ખેર એમને નઈ લીધું. પણ અમે તો બી રૂલ બનાઈ લીધું કે ભઈ આવું જ કરવાનું છે.
ના ના સાચી વાત છે અને હોવું જોઈએ અને આપણે કેટલું એ કરીએ ને કોઈને કોઈ સોસાયટીમાં એકાદ જણું તમને આવું મળી જ જવાનું છે.
એજ એ તો છે. હારુ કઈ નઈ ચલો હાજી એજ કઈ નહીં ચલો કરજો. હા સારું સારું ઓકે સારું જય શ્રી ઓકે એમાં કઈ નઈ. ચલો સારું, જય શ્રી કૃષ્ણ.